હાલો.
હ
જે શ્રી કિષ્ના.
કેમ? કેસીવને.
મજામાં છું, તમે કેમ છો? મજામાં છું જ.
મજામાં છું, મજામાં છું?
અચ્છા. તમે હું તમે શું કરો છો?
હું કામ કરું છું, તમે કરો છો, તમે ક્યાં કામ તમે કંઈ કામ કરો છો?
હું જોબ કરું છું, તમે શું કરો છો?
કારકે જોબ કરો?
હું જોબ કરું છું, તમે શું કામ કરે? ઉદયપુર.
હું જબ કરું છું, નેહું ભી જબ કરું છું.
અ
જો અચ્છા. તમારું નામ શું છે?
મારું નામ ભાવના છે, તમારું શું નામ છે?
માના કલા છે.
અચ્છા. તો હું કવુ છું તમારે તમારું ઓલું પાણી આવ્યું છે કે?
હા આયોજન છે, માંહા આયોજન છે.
અબાર અબારું બી આવ્યું છે કે?
હું આ છે.
હું. આજ ઘણું પાણી આવ્યું છે એમને.
અચ્છા ગણ છે, સાધમાં જણ આવી ગયાતું.
હું.
સાધુમાં જના આગ્યાશો?
હાઆે છે નેબુઆ કે દીકરા કા લગ્ન છે કે. તોહો ગયા છે આગી છે એમ.
અચ્છ.
હમસ્તે.
પાણી આય છો ક્યા?
હા. હી કાલે તો નહી આવ્યો છું કાલે સાંભળું આવ્યું છું.
અચ્છા.
હમ.
પણ શાદીમાં આવ્યા હોય છેને મ માટે.
ના ના મે શાદી મે જ ના આર્યા તમે પણ આવું છું.
હા અચ્છા.
હમ.
હ શું હોય છે?
બસ બડિયા હોય રહ્યો છે તમે કુ કરો છો?
હું ઘઉ સાફ કરુ છું.
અચ્છા.
આછ
હમ. ઘણો બરી રાત તમારે.
જીમણો મણાવ લયો છો?
હું ભણ્યો છે બે ભણે છો રોટલી બનાવું છું સબ્જી બણવું છું.
ઘરગું સારું કામ કરું છું.
હમ.
હા તમારે બના લ્યો?
ના ભણાય છે.
હું બેસન બનાવું અને ખમણ બનાવું.
અચ્છા ઓકે. હમ હમ.
હમ, સરસ લાગી છેને હમ. હમ, બઉ હ, વાસ્તે. ઔર શું કરો છો?
હા સરો ત ઘૂમને આવી છે? તમને ઘુમાન્યા છે? મા ગયા છે. ઘુમાની કે્યા છેમાં?
હમ, નહી.
શું છે?
અ ય વાહ એસ
અચ્છા હામાં, છ. ેખાકો અછો અછો થ ક. તો અ્છોછો કેવાય હા છો, ચૂરનો પ લાયકાચ ન દુકાન પે માછા અને મારે છે, દીખરા કેલા છ ચ છો.
હમ, તમારા દીકરા કેલા એ ક્યાં?
હા દીકરા કેલાાયક છે ખ નાણા છે. ઓર જોર ઓછો થ ઓછો જમનો પડ્યોથ આ. લાગડી, એ લાગી યે અચ્છાસો લાગ્યો છે.
હા.
ઓર શું કરો છો?
અમે તૈયારી કરીએ છીએ.
છોટા-છોટા જનાવર આવે છે.
હમ્મ.
હમ.
હમ્મ.
ઘરની બધી વાતો. સુંદર નજારો દેખાયા કરતો, ધણો સુંદર નજારો હતો.
તમે તમે જાઓ છે કે
હા, જાવું છે ને. કો ઓટા પડે, ઓટો પડીને વન ટાઈમ જાવો છે, તમે બી આવો છો કે.
હા, આવ છે નને.
હમ્મ, હા. હા, બોલું છે આપણને.
હા, અહી પાણી નહીં આવે છે. આવું પાણી નહીં આવે છે.
હમ્મ.
તમણા ખેત પાય છે.
પાણી આવ્યું? ના, ના, પાણી નહીં આવ્યું. નહીં, પાણી નથી આવ્યું.
હવે.
હમ્મ.
કાર કેે ગયા પેશા જ છે થોડી હા અચ્છા. માણ છે એ પછી. શું છે શું છે.
તમે શું કરો છો.
માં કાઈ નહી કરે સર ઘરનો કામ કે છેને થોડો. ગેહું સાફ કર્યા છે અને બા પછે ખાણો ઓણાવ્યા છે. ગાયકો છે ગાયકો કરકે આવ્યા છે બાળક મજા છે હે. એના છે.
અચ્છા.
હા.
હા. ઓર શું હોય છે.
શુંને છે. ઝીમા છુ કાછો ઓણાય છે ત તં શાદી મેં ગ્યા છે.
હા ચોખ્ખોસ બણાયુ છે. છે કાલે ગ્યાને મારા બુવા કે ડીકરા કી શાદી છે તો. તોય ગયા ત તો અહિયાં બધા ખાણો ખાણો પેલો સે સ્ટાર્ટ કરી દ્યો તો જલ્દી જ કરી દ્યો છે એ.
હા સર.
બારિશ કો મોસમ કે હિસાબથી બંધ જલ્દી કર દ્યો ને તો બારિશ સાહે તબ તક તો સબ દિમ પટ ગયા હતા એમ.
સારસ બન્યો હોય છે હા હા માટે આયો તો પરમા માટેયા કોઈ નઈ આવે છે.
તમે ગુજરાતી આવો બોલો છો.
હા બોલું છે ને ઘણો સરસ સરસ બોલું છું. આ તમે તમારે અયાં પે છાપો આવ્યો છે ક્યાં.
હા છાપો આયો ને તમે નહી આયુ.
ના માર મારે અય કઈ કત્ર મારે ત્યાંથી ને ધનવે ગયા છે આર્ય છે. હ પતાય નહી ચાલ રહ્યો છે કઈ કયું નહી આર્યું છે ક્યુ નય આ ર્યો. અ.
હ
હા તે કઈ પતા ન ચાલ્યું ફોન કરી પૂછવુ પડે ક્યું નય આર્યુ છે.
હા છે. તમે મારા ઘરે આવો છે.
હા આવુ છે ને અહ્યા.
કપે આવો છો હાં.
વીકલ્પ બીજા દીન બાદ આવે છે.
આવે છે.
હમ. બીજાના બાદ આવશે.
અચ્છા મા ય આવે છે.
હમ તમે ક્યાં આવો છે.
મેં દસ પંદરા દિન બાદ આવે છે ના.
અચ્છા.
હા ચ.
બોલ.
હા છો છે.
હમ.
તમે ઉદેપુર ગયા છો? તમે ઉદેપુર ગયા છો? અચ્છા.
હા હમ ગઈ છું ને.
કાઈ આવે છે કાઈ ક્યારે .
ના ગરમી જ્યાદા છે આજ હૈ ને.
હા છે.
પાણી પાણી આવ્યો પર તોબી ગરમી જાદે જ છે આજે તો.
હા આજ.
હમ ઓર આપડે બટલે કઈ વેર્યો છે.
અચ્છો વેરે છે.
અચ્છા. હમ ઘણો ઘણો ગરમી લાગે છે. આપડે હે કે ગરમી છે.
હા છે ઘણી ગરમી છે આ. પાણી આવ્યો પણ પાંચે ગરમી જદા ઓળગી છે. કુલ કુલર ચાલે છે તો.
અચ્છા.
તમે ચાલે છે?
અચ્છા.
હમ લઈટા બ કાલે પાણી આવ્યો ને ઉન ઉન ટાઈમ તો બંધુ જ છે લાઈટે આવે ની રે છે.
અચ્છા.
હમ ઠીક છે રખું છે હે પાછો કરું છું.
છ અચ્છા.